હેલો.
હેલો. હા.
નમસ્તે બહેન.
નમસ્તે.
જય શ્રી કૃષ્ણાસ. અમે તમે યાદી કરી રહ્યા છે. અમે તમે યાદી કરી રહ્યા છે, કિ બહેન નું વાત કરું છે. થોડીક વાત કરું તો તા જાણે તમ કોલ લગાયું છે, કિ થોડી દેર બાદ કરું છે. ઘણા દિવસ હોય ગયા છે ને
હમ્મ.
હા. ઘણા દિવસ હોય ગયા છે, તો વાત નથી હોય છે. તો સોચું વાત કરું છે.
સાચું જ છે.
તમે તમે કેમ છે સરસ છે ને સારું સરસ છે?
બિલકુલ મજામાં છુ.
હમ્મ, હું ભી હું પણ મજામાં છું.
હમ્મ.
હમ્મ અ. ઓર તમે શું કરો?
હું કાય ન કરી કરું શું
હા વોય તો અબ તો ચાય નો ટાઈમ હોય ગયો છે ને, જમવાનું તો કદી કદી લેટ ખાવો છે કદી એક બજ જાવે છે એક દો તો.
હા હું બી ખાઈ છું કેમ કે સારું કામ . પછી જ ખઉં શું તો ટાઈમ લાગશે.
હમ્મ બોલ તો અ મારે તો ઘરામે મખિયા ઘણી બંન બનાવી ધ મ ક્યારો કય ઈલાજ હોવે તો કરા છે માંથે પડી રિયે જાણે સનોક હા.
મેડિકલ થી અ દવાઈ મલે સે અને શક્કર માં મોકલી ને મલાવી ને થોડી થોડી શક્કર અ બાજુ બાજુમાં મુ ક્લી દો ને એમજ મખ્યા ખાઈ ખાઈ ને તેવાય ઘર મા થી જાય સે.
હમ્મ ની તો માર મારવાથી ને પાપ લાગે છે ને. મારીને કઈ તમે ચટણી બનાવીને ખાવો છે કે?
તમે ખાઈ લેજો.
મને મેને તો બધું સબ છોડ્યું છે મેં તો કઈ નથી ખઉં.
કેમ નોન વજ નથી ખાવોશો?
નથી ખાં મેને તો કમે કદી કદી ખાધું ઠેટ.
તીન ચાર મૈના હોય ગયા છે ને મેં નથી
છોળી દિવસે .
હા કઈ મતલબ નથી હોવે અ મેં કઈ વર વરખ જે છે ને બુધવાર ના.
હા.
આપણે હોળી ને તન દુલેંડી આવે છે ને તો હોળી પે ધુલંડી દન વર જેલ્યા છે તો ઠેઠ અબાડ તક કરીસ રય હું તીન મૈના હોય ગયા છે ને?
હમ હોય ગ્યા સે ચોથો મૈનો લાગી ગ્યો સે.
એપ્રિલ, મઈ, જૂન. જુલાઈ ચાલે છે પાંચમો મૈનો લાગે છે ચાર મૈના હો ગયા છે. હમ્મ. આ ધુલંડીમાં તો કેટરો મજો આવે છે ને બધો મજો આવે સબ બધા મને બેેળા હોય છે એકઠા હોય છે ને કલર લગાવે છે ને પાણી કુ ઢોળે છે ને
હા કતીમ હો છે
હા ગોબરથી ખેલે કીચડ ને ગોબરથી ખેલે છે ને હમ્મ
તમારો દીગરો ઉઠે છે
ઉઠું છે મારે મારા ભાસ મારે નજદીકમાં છે અને ગાડી ચલાવે છે બેઠો છે
કઈ નથી ખેલે છે તો ઠીક છે ને
હવે તો ચીલા વર ની અવાજ નથી આ છે ને ખેલે છે બેઠો બેઠો
હમ
તો તો કઈ નથી શેરલા તો સરસ લાગે છે ને હ બચ્ચા હૈ બ બચપન મે તો ખેલ હે તો સરસ લાગે નહી બચાએ ખેલે આ પગે પગે બોડામાં બચા મસ્તી અરે બચા મસ્તી કરે પણ બચ્ચા મસ્તી નથી કરે તો બડા તો મસ્તી નથી કરે છે ને મોટા મનક મસ કસ થોડી કઈ છેજ બળે છોટા બ નાના બાળક કરે છે ને
સાચો છે
હમ્મ ઓર
તમે સુનાઓ
અને અમના કિરનુર
હા મનાવે છે હોટલમાં
અચ્છા હોટલ મનાવે છે મને તો લાગુ છે હ કે કો પિંકુજ જ્યારે કંઈ મનાવ્યું છે
અચ્છા હોટલ મે મનાવી હ તો કયો વગર ની મનગી ગયા છે આઠ વાયા સુધી એમે
હા
અચ્છા ભ્ટેવર ગયા છે મને લાગુ છે કે ઉદયપુર ગયા પિંકુ જ ત્યારે ઘરે
હમ હા તો તમે ક કયો નથી
હેલો હલો હલો